હા. કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
મજામાં. આ તો મેં કીધું હા આ તો મે કીધું નીચે છોકરાઓને રમતા જોયા તો અ આપણા બાળપણ ના દિવસો એકદમ યાદ આવી ગયા કે આપડે નાના હતા તો, શું શું રમતા તા આજે તો છોકરાઓ એવી બધી રમત તો આપણને જોવા જ નથી મળતી.
હા તમારી વાત તો સાચી જ છે, હમણાં આ વેકેશન બધાનું ચાલુ થઈ ગયું એટલે છોકરાઓને મજા પડી જાય. એટલે નીચે છોકરાઓ અમારે અહિયાં પણ નીચે છોકરાઓ બધા રીત બેડમિન્ટન ને બોલ બેટ ને એવું બધું રમતા રમતા હોય છે. આપડે તો, બાળપણમાં હતાં ત્યારે આપણે તો ગામડામાં રહેતા તો ગામડામાં બધા કબડ્ડી ખોખો ને પછી સાક ટીકડી ને બધી ગેમ વધારે રમતા હતાં હવે આજકાલ ના છોકરાઓને તેવું બધું કઈક વધારે આવડતું જ નથી, એ લોકો તો શું મોબાઈલ આખો દિવસ મોબાઈલ ને ટીવી ને એવા બધામાં જ ટાઈમ પસાર કરે છે, એ લોકો આવું બધું બહારની ગેમ્સ તો રમતા જ નથી, ‌ તો એ બહારની ગેમ રમે તો શું એ લોકોનું શારીરિક અને માનસિક સંતુલન પણ એ લોકોનું સારું એ લોકોની તબિયત પણ સારી રહે હેલ્થ સારી રીતે આ બધી બહારની જો ગેમ્સ રમે તો હવે આજકાલ તો એવું છે, છોકરાઓ કે એક્ટિવિટી ને આ બધાં ગેમ્સ મોબાઈલ ગેમ્સ ને આ ટીવી ને કાર્ટૂનમાંથી ઊંચા નથી આવતાં એટલે એ આ‌ લોકો બહાર ગેમ રમવા જ ઓછું જાય છે, એટલે એ લોકોનું એટલે વારંવાર બીમાર પડે છે. આપણે એ લોકોને બતાવીએ તો એ લોકો શું આવી રી ના ગેમ્સ રમે તો એ લોકોને પણ મજા આવે અને નવી નવી ગેમ પણ શીખવા મળે. છે. તમારો શું કેવું
હા બરાબર છે. અમે લોકો પણ પેલા તો ગામડામાં રેતા ને, તો ત્યાં તો પેલા અ આંબાના ઝાડ ને એવું બધું હોય, તો આંબલી પીપળી રમીએ, અ પછી અ ઊભી ખો, બેઠી ખો અ પછી સંતાકુકડી રમવાની, એવી બધી ઘણી ઘણી રમતો અ અ રમતા ને, અ આપણે શું અ સ્કૂલ આપણે સ્કૂલમાં બી ત્યાં એવું હોય કે અ અ જે આપણા શરીરને અ શરીરની કસરત થાય ને એવી જ રમતો રમાડતા, જયારે આજકાલ તો અ સ્કૂલોમાં બી એવી બધી રમતો કઈ રમાડતા નથી. ને આવું ટીવીને એવું આવી ગયું એટલે બધા લોકો ટીવી ક્યાં તો અ ફ્રી બેસે તો ટીવી જોવા બેસી જાય, કાર્ટૂન જોવા બેસી જાય, ક્યાં તો પછી મોબાઈલમાં ગેમ રમવા બેસી જાય.
હા, તમારી વાત તો બરાબર છે. આ છોકરાઓને એટલી જ આ બહારની એક્ટિવિટી આપણે કરાવવી પડે. તો એ લોકો આવી રીતના બધા ગેમ્સ રમે તો એ લોકોને પણ મજા આવે અને એ લોકોની તબિયતને બધી હેલ્થ પણ સારી રે અમે પણ આવી રીતના તો બો જોયું છે. અહીયાં આપડા સિટીની અંદર એવું હોય, પણ ગામડાની અંદર આપડે જો જાઈ તો ગામડામાં તો બધાજ આવી રીતના જે અ ચાર રસ્તા હોય, તાં બધા નીચે ઝાડ નીચે બધા છોકરાઓ રમ્યા કરતા હોય, આવી રીતના ખો ખો કે પછી આ સંતાકુકડી કે પકડદાવ, એવી બધી ગેમ્સ રમ્યા કરતા હોય. અને આ આપડા અહીંયા સિટીની અંદર તો જોઈએ તો બધા છોકરાઓ આખો દિવસ આ ઘરની અંદર મોબાઈલને ટીવી માંથી જ ઊંચા નથી આવતા એ લોકોને ખબર જ ની પડે કે આ નવી નવી ગેમ્સઓ, હવે આપડે એક વખત એ લોકોને બતાવીએ, તો એ લોકોને બી અ અ એ લોકોને થાય કે આ શું ગેમ રમાય છે. એ લોકોને આપડે બ તાવીયે તો એ લોકો ધીરે ધીરે આવી રીતના ને ગેમ્સ રમવા પર ટેવાય જાય એમ બાકી એ તો આખો દિવસ ઘરની અંદર જ આવી રીતના એ લોકો રમ્યા કરે, તો એ લોકોને અ બહારના વાતાવરણથી બી ની ટેવાય અને ઘરની અંદર એ લોકોને આ શું ટીવી ને મોબાઈલ ની જ લત લાગ્યા કરે. એટલે આવી રીતના બહાર આપડે એ લોકોને ઘ કસ આવી રીતના ગાર્ડનમાં રમવા લઈ જવા જોઈએ, અથવા તો કસરત કરવા લઈ જવા જોઈએ, પછી આવી રીતના ખુલ્લી જગ્યાએ આવી રીતના બધી ગેમ્સ બતાવવી જોઈએ, કે આ પકડદાવ છે, સંતાકૂકડી છે, પછી ખોખો છે, કબડ્ડી એ બધી નવી નવી ગેમ એ લોકોને આપડે બતાવીએ, તો ધીરે ધીરે એ લોકો આવી રીતના રમતા થઈ જાય અને બીજાને બી એ લોકો એ લોકો ના ફ્રેન્ડસ ને કેય, તો એ લોકો સાથે બી નવી નવી ગેમ્સ ને આવે તો આ બધું બિઝનેસને આ એવી નવી નવી ગેમ્સ આવે ઉનો પાનાની ગેમ એટલે એ બધી બેસીને જ ગેમ રમવાવાળા એટલે આજકાલના બધા છોકરાઓ તો એવુંજ આ બધી બેસીને ગેમ રમે તો તો વધારે ગમે. એ લોકો થોડીક આવી રીત ના બાર રમવા જાય તો એ લોકો થાકી જ જાય તરત. એટલે આવી રીત ઘરના બહારની ગેમ રમે તો એ લોકોને બી થોડુંક શારીરિક અને માનસિક સા સ્વાસ્થ્ય સારું રે.
હમ્મ હમ બરાબર છે ને હવે તો શું અમે તો પેલા સ અ ગામડાની સ્કૂલોમાં ભણતાને તો ત્યાં બી અ જે રીતનું આપણુ ભણતર હતું તેવું ભણતર તો અત્યારે કઈક છે જ ની અત્યારે તો શું આપણને અ પીટી પીરિયડ હોય તો વોલીબોલ રમવા લઈ જાય અ ફિટનેસ ક ડમ્બેલ્સને એવું બધું કરાવે કે એમાં આપણી ફિટનેસ સચવાઈ રહેેતી પછી અમુક ઉદ્યોગના પીરયડ પીરિયડ હોય તો એમાં બોક્સ બનાવવાનું શીખવે એ એવા બધા તોજ અ એવું બધું તો અત્યારે બી આપણને કઈ જોવા જ ન મળે છોકરાઓને એટલે છોકરાઓ ત્યારે તો એ પ્રમાણે આપણું આઈક્યુ લેવલ બી વધતું વધી જતું તું કે આપણે આ રીતે કરવાનું આ રીતે કરવાનું એમ ત્યારે અત્યારે તો બધા બેઠા-બેઠા જ બધું તૈયાર મળી જાય તો કઈ કોઈને ટીચરો બી કઈ અ ઇન્ટરેસ્ટ લઈ નહી અને છોકરાઓની બી બહું વધારે કઈ શીખવા બી ની મળે જ્યાં ગામડામાં આપણને એટલી એટલુ એટલું તો બધું સારું સારું પેલાના જમાનામાં આપણને પેલું અ બધું સારું સારું શીખવા બી મળતું ને આપડું અ તંદુરસ્તી બી બો સારી રેતી. કે ત્યારે
હા એ તો છે જ ગામડામાં હજુ પણ જઈએ તો હમણાં ગામડાના લોકો આ મોબાઈલ ને ટીવી વાળું થોડું ઓછું હોય તો એ લોકો આ બધી ગેમ્સને બધું વધારે રમે અને એ લોકો આવી રીતના ખેતરમાં ને એમ રમે એટલે એ લોકોની સા તે બી સારું આપડા છોકરાઓ અહિયાં સિટીની અંદર તો રમે તો એ લોકોને બી ધુમાડાનું ને બીજા બધા પ્રદુષણ લીધે લોકોની હેલ્થ પણ બગડે અને આપડા છોકરાઓ જે ઘરમાં ને ઘરમાં બેસે એટલે બહારની ગેમ ઓછી રમે એટલે એ લોકોનું સ્વાસ્થ બી એ લોકોને ખાવાનું પણ જલ્દી પચે નહી અને સ્વાસ્થ્ય પણ એ લોકોનું બીમાર પડ્યા કરે એટલે આવી બધી બહારની ગેમ્સ એ લોકોને રમવા મોકલીએ તો સારું. અને આજકાલ તો હવે એટલા બધા એક્ટિવિટી ક્લાસીસ થઈ ગયા કે છોકરાઓ એમાં જાય એટલે આખો દિવસ તેમાં પણ ટાઈમ નથી મળ તો લોકો કે બધા પેરેન્ટ્સ એ લોકોને બધા ક્લાસીસમાં મોકલે એટલે એ ક્લાસીસ માંથી આવીને જ આખો દિવસ એમાં એ પસાર થઈ જય સ્કૂલથી આવે કે એ ક્લાસીસમાં છે એટલે એ લોકોને પણ ટાઈમની મળે આ બધી ગેમ્સ રમવા મટે એટલે આવી અ રીતના રજા હોય સેટરડે સન્ડેમાં ત્યારે જે લોકો આવી રીતના બહાર રમી શકે અને છોકરાઓને આવી રીતના દરિયા કિનારે બી લઈ જઈએ તો માટીમાં રમે તો પણ સારું એ લોકો ના જે ગ્રીપ છે એ લોકોની હેન્ડ મુવમેન્ટ એ પણ સારી એઓ એ લોકોએ શીખી દે. એટલે આવી રીતના છોકરાઓને મા માટીમાં પણ રમવા દેવા જોઈએ જેથી એ લોકોને અ પણ બોવ મજા આવે અને એ લોકોને આ જે છે હાથની અ ગ્રીપ ને એવું તે પણ એ લોકોની અ સુધરે.
હમ ને આ આપડે તો શું પેલા પેલા પેલાના આપડા અમારા સમયની વાત કરીએ તો અત્યારે તો ટીવી મોબાઈલ અ અને એવું કઈ હતું જ ની અ એટલે અત્ એટલે જ શું બધા સાથે બધા એક કામ પડદો જેવો સંભ સફેદ પડદો જેવો લગાવી દે એમાં જ સિનેમા જોવાનું એટલે બધા ગામના લોકો બધા ભેગા મળે ને શાંતિથી અ પિક્ચર બી જોવા મળતું ને અઠવાડિયામાં વીકમાં એક વાર કેમ પિક્ચર જોવા મળે તો તે એ આનંદ ઘણો અલગ જ હતો. તો એ સમય ન બાળપણનો
હા એ તો બધાનું સાથે મળીને અ બધા જોય એટલે મજા પણ આવે બધા ફ્રેન્ડ્સ પણ સાથે મળે હવે આજકાલ ના જમાનામાં તો એટલી કોમ્પિટિશન છે લોકોના બધાના ઘરે જ જોઈ તો ટીવી ને મોબાઈલ ને બધું જ હોય એટલે છોકરાઓ એકબીજાના ઘરે જય જાય ને અને આવી રીતના ફ્રેન્ડસ ને મળવાનું પણ ઓછું થાય એટલે એ લોકો પોતપોતાનામાં જ રચ્યા પચ્યા રહે એટલે અત્યારે ગામડામાં તો આવું બધું હતું નહી ત્યારે એ લોકો એક જ જેની ઘર ટીવી હોય તેની ઘર બધા ભેગા થઈ ને હળીમળીને એલોકો બધું ટીવી જોતા ખાવાનું હળી મળીને બધા ખાતા એવું બધું હવે આજકાલ ના આપડા છોકરાઓને તો એવું બધું આવડતું જ નથી લોકો કઈ શેરિંગ કરતા પણ નહી શીખે ને આવી રીતના કોઈની સાથે કઈ વસ્તુઓ તરત વેચે જ નહી. એટલે એવું બધું બી થોડું થોડું આપડે એ લોકોને બતાવીએ તો એ લોકોને સમજ પડે ગામડા ની અંદર તો આ આવી રીતના છોકરાઓ ટેવાય ગયેલા હોય પેલા તો એ લોકોને બધી વસ્તુ મળતી નહી હોય એટલે આ રીતે એ લોકો શું કરે કે બધા સાથે મળીને ખાય એ પછી ટીવી જો જોઈ પછી છોકરાઓ બધા સાથે મળીને રમે એ રીતે અને આપડા છોકરાઓ જે છે તો એ લોકો બહારની દુનિયા થી વધારે ટેવાતા ની હોય એ લોકો આવી રીતના બહાર રમવાને એમ ઓછું જતા હોય એટલે એના લીધે શું થાય કે એ લોકો પોતાનું જ છે પોતાનું છે એવું જ કરે એ લોકો એક બીજા સાથે આવી રીતના વેચવાનું થોડું ઓછું એ લોકોને એટલે એવું બધું થોડું એ આપણે એ લોકોને બતાવીએ તો એ લોકોને ખબર પડે અને આવી રીતના રોજ સાંજે એ લોકોને ફિટનેસ માટે આવી રીતના ગેમ ને એવું બધું રમવા લઈ જાય તો એ લોકોની બી ફિટનેસ સારી રે અને એ લોકો બીજા સાથે મળીને હળી એ લોકો બીજા સાથે મળે તો એ લોકોને શું થાય એક બીજા સાથે કોમ્યુનિકેશન વધે પછી આવી રીતના બધી નવી નવી ગેમ્સ પણ શીખી જાય.
હમ બરાબર છે. ને આપડે તો શું પેલા તો આ અત્યારે અત્યારે બી એવું હોય ને પેલા પણ એવું હતું કે આમ બધા વાડી અ આંબાની વાડીને એવું હોય તો અ બધા સાથે અ ભેગા થઈને અ જમવાનું બનાવે પછી અ આપણેે પેલું અ આંબલી પીપળીને એવું બધા છોકરાઓ બધા રમે પછી બધા સાથે બેસીને જમે એ રીતનું બધું એન્જોયમેન્ટ ઘણા કરી કરીએ અને આજે તો એ બધી વસ્તુ રિસોર્ટમાં બદલાઈ ગઈ એટલે બધી અ લોકોને ફેસિલિટી આખી અલગ અલગ થઈ ગઈ જય્યારે ત્યાં પેલા તો શું પેલું નદી કિનારે તળાવમાં કેમ નાવા જવાનું અ એ રીતનું હતું એટલે ત્યારે અ સારું તે વખતે કંઈ તંદુરસ્તીને એવું આપણું વધારે સચવાય રેતુ જ્યારે હવે તો શું બધું તૈયાર પર જ બધું મળી જાય
હા તમારી વાત તો બરાબર જ છે એટલે આજકાલના છોકરાઓને એવું જ છે કે બધું આયતું મળી ગયું છે એટલે એ લોકો થોડું કષ્ટ કરવા ઓછું એટલે ઘરમાંને ઘરમાં જ રમ્યા કરે બોલ ને એવું બધું એ લોકો આ બારની ગેમ ઓછું રમે ચાલો ત્યારે
હા ચાલો આવજો.